હલો.
હમ અવાજ આવે છે.
હા હા.
બરાબર છે. બોલો.
શું સજર કોટી કપડે.
આજ ન ટોપિક નમેન નક્કી કરો.
આપડે તો એક જ ટોપિક હોય. હે આપણા આપડ તહેવાર.
બરાબર વાંધો નહી હાલો આખો.
હમ હ
હા
કયા કયા તવાની અભિગાતા આપડે.
આપડ નવરાત્રી પોહોચ્યા હતા નવરાત્રી દિવાળીએ.
ન્યાં છે કું કઈ આપણે.
ફટાફટ આક ત સ્કીપ કરતાલે.
આમ છે હા હા તો તો હ બાકી જ નથી તહેવાર ક્યાં બાકી ર આવે તો.
હા એમ એટલે કહ છું બીજો ટોપિક ગમે નક્કી કરવો પડશે આપડે.
આપડણે ઓલ્પરવાદ થઈ ગ અતિ સૃષ્ટિ દુષકાળ ઉપર.
ના આપડે નથી થઈ મારે પેલા થઈ છે પણ આપડી આપડે બીન નથી થઈ.
તો આ ટોપી ઉપર વાત કરીએ તો હવે.
ઈ ટોપિક ઉપર હ એમાં કરી એમાં હું થઈ ગયું.
આપણને તો માત ને હાલે ને એમ.
હાલે તેમ. હાલીને હું છે કઈ વાંધો નહી હ તમે કરો આવું કરો.
તો મારા મત મેન તો પેમીટ મેન તો હ કે પતજરી. એકસો વીસ ને બસો સેન્ટીમીટર કરતા બધું થાય ને તો. ત્યાં અતીવૃષ્ટ થાય બ સેન્ટીમીટર આપ બ સેમીટર. બોમો પાડશે છે એમ.
હમ
ત અતિવૃષ સાઈ ન ત અડત્રીસ જેથી સેટ ઓછો વરસાદ થાય ને એ જ પડે એમ. આપણે જોવા જાય ને તો. કચ્છ ને પ્રદેશ છે કચ્છ બનાસકાંઠા. પાટણ મહેસાણા અને સાબરકાંઠા એ એટલા વિસ્તારમા મોસ્ટ ઓ પડ દર વખતે હોય છે આ બીજા બધા સમ ઉત્ ઉત્તર ગુજરાતમા અજ ડોરે છે. કચ્છમાં તો આપણે જોવા જઈએ ને આડત્રીસ સેન્ટીમીટર એવરેજ છે, એમ પણ એવરેજ ક્યારે એ બધુ પૂર ને એવું પૂર ને એવું થુ, ને ત્યારે થોડોક વધો એટલે બાકી તો એનુ એવરેજ કેટલુંબર વીસ સેન્ટીમીટરતા ઓછો. વીસ સેન્ટીમીટર તો અતિ દિવસ કા પાણી પીવાના પાણીંજ પડીાય એમ વાપરવાની તો અલગ જ છે, આખી એક વર્ષો વર્ષ જ આપડે વા મળે છે, એમ સૌથી વધુ ઠંડી ના પડે કચ્છના ની ગામ છેને. ત્યાં સૌ ઠંડી પડે એમ કેવાય એટલે વરસાદ વરસાદ ન હોય, ને એટલે ઠંડી પડે ત્યાં રહેવું એટલે હુ પડે નણ કેવાય એટલે ત્યા બીજ કઈ વસ્તુ થાય એ પાણી પાણી તો જીવામ આપ શરીરમાં જાયટ પાણી છેમ. મગ ક બતા આપણે હ માગ પચ ટકા પાણીમ મગજ ના થાય પંદર ટકા આપ પી હો. પચસ ટકા મગજ પાણી હોયને, આપડ શરીર સતેર ટ આપું પાણી બી આપડ ભણી ખબર છે, એને પાણીી દઉમ ત કે ક બધી વસ્તુ અટ જાય, ને આપડ ટણી. ઘરે આપડ તો પાણી ભરરું એટલે વામા લીટર લીટરીતે પાણી પગડી નાખતા હોય આપેી કર ન હોય. પાણી ખબર હોય. નાટું કેટું પા મુખ કોતી અ ત મજ કે અતિષિય એમ આપણે ભારતમા તરાપુર જેમાં કેને કે ધરમપુર ને કા પડીિયાળ ગુજરાત ના ચરા પણ જેહેવાય સૌથી ગુજરાત. લેવી ત લેવા જાય તો આમ આ અવાજ આવે છે ને
હા હા આ વાજ તો આવે છે પણ હ તને બોલલો પેલા બોલી લેવા દો થોક.
અચ્છા હ તો સૌથી વધુ વરસાદ તો આપડ જો ને વલસાડમ આપડું છેલું રહે છે, વલસાડ તો ત્યાં અતિવૃષ્ટિ થાયમ અતિવૃષ્ટ તો જવારસાટ ગમે એ પત ન વિશે બ શું મિાય એમમે કેવા જ તો એટલા વૃક્ષો એટલા છે, વર્ષત વધવાનું છે. મે વસ્ર કોણ લાવેુ ખબર પડતી કે વૃો પરવતો સ સારે તો લાંગમાંર્જા ગુજરા, તો લંગછમ દાક્ષર થ હતુ સમ ડ વસા મને એમ છેલ્લા આપડે છેલ્લામ આ બોર્ડર આવી જાય ને એમ કેવાય આવી
એ સાઈડ વધારે વરસાદ થાય એટલે અહીિયાં ચોખા થાય છે જનરલી. કેમ કે પાણી ભરાયલ કામ લ દેવામાં આવે. એટલે ચોખ અહયા કર અને મારા હિસાબ થીમ ગણો ને. તો અતિવૃષ્ટિ આમ તો એકી ને સારું. કે દુષ્કાળી ના ધારો કે અતિવૃષ્ટિ ના થારી. પણ આ તે વૃષ્ટિ એક ખારું કેહેવાય કે એક સિઝન છે કદાચ એવું થ થઈ જાય કે બહુ વર્ષ અદ એક વ નુકસાન કરી નાખે અને એક સિઝન માં કદાચ ખેડૂતો ન પાક કરવા દ ગમે બરાબર. આપ સીઝન પૂરી થઈ જ બીજી સિઝન થી કરવા દે. અથવા તો પછી ચાર મહિના રને પાણીાર બે એક બે મહિના રને પાછું. પૂતી જાય બધું એટલે પછી તો કંક થાય અને દુષ્કાળ તો. ભાઈ બહુ ખતરનાક લેવલ એક વાર આવે. પછી પાણી પીવાના એમ ફાફાફડીય. પાણી નો મેળ નો હોય કઈ કમાવાની તો વાત જ અલગ થ ખાવા પીવાનો લોચો થઈ જાય. એટલે મેન તો એજ છે કે અતિવૃ તો થોડી કઈ હારી દુષ્કાળ તો આમ થોડો કઈ નહી હારો એમ. બધું હોવા. છતાં કંઈ ખાવા પીવા ન મળે હ સારું હોય અતિવૃષ્ટિમાં તો પરત વરસાદ બહુ બુ હોય એના કારણે કદાચ કઈક વસ્તુ પડી જવી ઘરને નુકસાન થવું વાડીમાં નુકસાન થયું એવું બધું અલગ અલગ પોસિબિલિટી થઈ હ કે પણ કરતો ભાઈ. એમાં એવું કઈ થાય નહી પણ પાણી વગર તો કરવાનું શું. એમાં તો મૂગા જાડવાને બધા ની રીતે ફૂકવા મળે. અને પક્ષીઓનેને કઈ પીવા ખાવાનું મળે કેમકે કમોલ કર ન હોય ખેડૂતે બરાબર તો પક્ષીઓ ખાય હું અને પાણી હોય નહી તો પીવે હું? એમના એવું જોવા મળેલું છે ઘણી વાર કચ્છમાંની સાઈડ જે અચ્છાડવા તોું કઈ ગે તો એની ઉપર પક્ષી બેઠો એમ આપ મેળ પડી જાય નીચે ખાધા પીધા વગર એવું બધું એના એ બધા કારણવ્યિને દુષ હ ક યાદુષ્કાળના કારણે થાય છે. અતિવૃષ્ટિ હોય તો એ નુકસાન તો થાય જ છે હું નથી જ ક્યા તો નથી જ થતું એમ. પણ અતિવૃષ્ટિ ના કારણે આમ કો તો થોડોક સમય પછી પાછું સારું. થઈ જાય અને બધું સ્ટેબલ થઈ જાય ખરું એમ. એક સિઝન પૂરતો લોચો થાય ત એ નથીતો નથી થતો પણ તો એ આની દુષ્કાળ કરતા તો. બહ સારું કેવાય મારું કેવું એમ છે.
મારે આડ. . . દૃષ્ટિ કેટલો વર્ ત જોવો પડે છ વધી ગયું હોય આપડ ઘરમાં પાણી ભરી જાય. બધું તણાય દે તો પછી ઘરમાં પાણી કરીલે બધું બગડી ગયું પછી બું પાછું. બ વા લાગે દુગડવા આવવાનું નથી મળતી. ખ આતદષ મ છે જે છે વય જાય ને એમ. કારણ કે તમારું ખેતરું ને ખેતર ખેતર ધોવાઈ જાયએ પછી એમાં કઈ ઉભ એમ પછી તો ખાવાનું થોડું ફરક પ
હા એ તો છે જ બરાબર પણ મેન વાત તો એઈ છે કે તમ પી ન એ કો કઈ ખાઈ નહી બલો તો થા એઈ વાત તો છે જ નો ડાઉટ કે અતિવૃષ્ટિ નુકસાન થાય છે બરાબર. પણ હું એમ કઉ છું કે એ નુકસાન નું પાછો ભરપાઈ થઈ ગાય. પણ તો દુષ્કાળના કારણે ખાય પી નહી કોમ બરાબર. કે પાણી એકની જગ્યા ઉપરા છપડી બે ત્રણ વર્ષ થયું. તો પાણી લાવશો. એક વર્ષ તો તમ ગમે મળી રહે કેમ કે સ્ત્રોત તો આપડી પાહે બહુ બધા છે. ઈ સ્ત્રોત પાહે આપને પાણી મળી રહેેશે. પણ એક બે વર્ષ જાયને ઉપરાશપરી તો દુષ્કાળ થઈ ગયા. તો પછી આપડી પાસે અવેલેબલ સ્ત્રોત પુરા થઇ જાય છે બરાબર. તો એના કારણે સર પાણી પીવાના અને ઈ બધા તે ફાંફા પડી જાય બરાબર તો એ તો નુકસાન થવાનું જ છે. આ અતિવૃષ્ટિ નું એવું છે કદાચ ધોવાણ થઈ જાય. અથવા પાણી ભરાઈ જાય એ નીકળી જવાનું છે હમણાં સુરત માં તો નુકસાન થઈ ગયું છે બઉુ બધું. અતિવૃષ્ટિ તો નહીં પણ ફ્લડ એ ખાડા બહુ વધારે પડતું પૂર આવવાના કારણે તે ડો ડોમાસ સુધી પોલાડો કેવાય ને કે જે સુરતમાં હબ કેવાતો મોબાઈલ નો એમાં તે પાણી ઘુસી ગયું છે. એના કારણો સર કરોડો નું નુકસાન આવ્યું જ છે બધે. એટલે એ અતિવૃષ્ટિ એટલી હારી તો છે જ નહી પણ હું કઉ છું કે એટલું પાણી આવ્યું છે એટલું બધું બધા નુકસાન એવું થયું છે એટલે એ ધ્યાન તો બધું ટેબલ હોવું એયા તે હારુ છે કેમ કે નુકસાન તો કરવાનું જ છે કોઈ પણ હોય અહીંયા. અતિવૃષ્ટિ હોય કે પછી દુષ્કાળ હોય અહીંયા.
મારા માંત તો દુષ્કાળ સારો કેમ કે જો આપડે અત્યારે આ દુષ્કાળ થાય તો એકાદા જિલ્લામાં કે બે જિલ્લામાં થાય એમ જે આખા રાજ્યમાં થાય તો જા કે વાંધો પડે એમ જાણે કે એટલા વિસ્તારમાં થયો હોય. જાણે કે એક કા દો વિસ્તાર લઈ લઈએ આપડે કે કચ્છ છે પાટણ છે મહેસાણા સી તોણ જિલ્લામાં જાણે કે દુષ્કાળ પડ્યો આપણે કહી ને નર્મદા ને સરસ્વતી ને તાપી ને એટલી નદી આપણે પેસે ને આપડે સો સાત વર્ષ જેટલું પાણી વાપરવું ને એટલું ઈ પાણી સ્ટોર કરી શકે એમ.
હા જો એ રીતે આપડી માટે તો સારું જ છે આપડી માટે તો સારું જ છે દુષ્કાળ. અતિવૃષ્ટિ કરતા દુષ્કાળ આપણું માટે હારું જ છે બરાબર પણ પશુ પંક્ષીઓ અને ઈ લોકો ને થોડુંક થોડુંક તો કેવ કેમ કે પછી આપડી માં લિમિટેડ શો હતો એટલે આપડે કોઈ કુંંડું ભરીને મુૂકવાના બરાબર છે. કે આપણેે કોઈ ખાવાના દેવાના. તો ઈ એને પછી ઘણી વાર સિટી ફેરવું પડે છે ગમે એમ કરીને. એવો સોદગતવો પડે છે કે જ્યાં એને કઈક ખાવા પીવા મળી રહે એમ બાકી હું એમ કઉ છું કે ખારું તો એ કે નથી. શાંતિ થી બધું સ્ટેબલ આવે તો જ તે સારું છે પણ હા તો ખાલી પોઈન્ટ છે બધા. કે મેજર કરીએે કે આપડે કે હું કઈ રીતનું હોય છે કઈ રીતનું નથી હોતું એમ. બાકી જો રેગ્યુલર આપડે વરસાદ થાય સમયસર આવે ને સમયસર વયોયો જાય. તો તો બહુ હારી
આપડે તો આપડે તો કેને દુષ્કાળ બધું આપડે સૌરાષ્ટ્ર આપણે સૌરાષ્ટ્ર માં જોઈએ તો સૌરાષ્ટ્રમાં આપડે આપડ આપણે કંઈક જોયું છે બે હજાર બે હજાર ને બે માં બધા તો વાંધો લાકડો ને માટે આપણે આવું બધું ક્યારે ક્યારે બધાને બો કંઈક લાઈટ નથી આવતી ને તો એ જાણે ફોન પે એમ કોઈ શેતાનો જાય એમ. કે જે મો પૈસા વાળા હોય ને તો ગામની ટમ બે ફોન હતા એમ. આવું વધારે આપડે પહોંચાડે આમ આમ ત્યારે એ નુકસાન છે ને બઉ ઓછું થાય આમ કેવાય ને કે. એ અતિવૃષ દુષ્કળ ત્યારે બઉ આપડે તો અત્યારે તોને વાંધો નથી આવતો અને એકા ડિસિઝનમાં હોય તો આપણે તરત સરકાર ને મદદ માંગે સરકાર પૈસા આપવાની છે ખાતાની. બસ પાણી પહોંચાડી જાય સરકાર પેલા કરતા બહુ સારું છે એમ બધી સુવિધા આપડે મળી રહે છે. જેમ આપડે કઈ લગભગ પાંચો
હા ઈ વાત છે બધી સુવિધાઓ ટાઈમસર પહોગાડી દે છે આમાં આપડે જોવ તો ફૂડ પેકેજિંગની એ બધી વ્યવસ્થા હમં થોડોક ટાઈમ જ થયો છે બરાબર કે જે સમય કોરોનામાં બધા કમાતા ન હતા બરાબર
આપડે ફોન ફોન.